હા મિત્ર
હા મિત્ર મારો અવાજ આવી રહ્યો છે?
હા, મિત્ર તમારો અવાજ આવી રહ્યો છે.
હા, તો મિત્રો હાલમાં તમે શું કરી રહ્યા છો?
હું હાલમાં હું હમણાં જ સ્ટડી થોડી કરી અને ફ્રી છું.
હમ્મ, જમી લીધું?
હા, મિત્ર જમવાનું તો બાર વાગ્યાનું જ થઈ ગયું હતું.
શું અભ્યાસ કરો છો તમે?
મહાલે હું બીકોમમાં સ્ટડી કરી રહ્યો છું.
હા, તો મિત્ર ફ્રી હોય તો આપણે થોડુંક ટ્રાવેલિંગ એટલે કે પ્રવાસ વિશેે થોડી ચર્ચા કરીએ?
હા, મિત્ર ચોક્કસથી.
પહેલી વાત તો એ કે આપણે જયારે... રો આપડું રોજિંદુ રૂટીનમાંથી આપડે બહાર નીકળીએે અથવા તો આપડે સાવ નવી જગ્યાએ જઈએ, ત્યારે આ... નવા રસ્તા, નવી ભાષા, અને આપણું નવું વાતાવરણ અ સમજવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે, જેનાથી... વૈજ્ઞાનિકો એવું કે છે કે પ્રવાસ શરૂ થયાના ચોવીસ કલાકમાં જ આપણો ટ્રેસ અથવા થકાન ગાયબ થઈ જાય છે. આજકાલ લોકો શું ભૂલ કરે છે, ખબર? પાંચ દિવસના વેકેશનમાં સાત શહેરો ફરી દેશે એ પ્રવાસ નથી એ તો દોડધામ છે. સાચી મજા તો સ્લો સ્લો ટ્રાવેલ કરવામાં આવે છે. તું કોઈ જગ્યાએ જા, ત્યાં પાંચ છ દિવસ આરામથી રોકાઈ જા ત્યાંના જે લોકો હોય, જે સ્થાનિક લોકો હોય, તે સવારે ક્યાં ચા પીવા જાય છે, કઈ ગલીમાં સારું ખાવાનું મળે છે. એ બધું શાંતિથી જોઓ, એક્સપ્લોર કર ત્યાંના લોકલ લોકો જેવા બનીને જીવવામાં જે નશો છે, એ ફાયસ્ટાર હોટલમાં પણ જોવા નથી મળતો. આપડે હોટલ અને ફ્લાઇટના ખોટા ડબલ પૈસા આપીએ છીએ. સ્માર્ટ તો આપડે ગમે ત્યાં સોલ્ડર સીઝન હોય, એવામાં જવાય એટલે કે જયારે બહુ ભીડ હોય, એ સમય નહીં પણ જયારે સાવ ચોમાસું કે ખરાબ વાતાવરણ હોય ત્યારે પણ નહીં, આ બેની વચ્ચેના સમયમાં જવાનું. આનાથી ફાયદો એ છે કે હોટલ અડધા ભાવે મળે. ફ્લાઇટ સસ્તી થાય. અને તને પ્રવાસમાં ક્યાંય માથાના માનહ કે ભીડ ન ભટકાય. મોટા ભાગના લોકો આખું ઘર પોટલા બાંધીને ટ્રિપમાં લઈ જાય છે. સંભાળ પેકિંગ નો એક સુપર નિયમ છે, ફાઈવ પા થ્રી વન. પાંચ જોડી અંડર ગારમેન્ટ મોજા. ત ટી શર્ટ એક જ પેન્ટ જીન્સ. બસ આનાથી વધારે કઈ નહી, કપડાં ત્યાં લોકલ લોડ્રીમાં ધોવાઈ જાય. તારો સામાન જેટલો હલકો હશે ને એટલી તારી મુસાફરી આરામદાયક અને ફ્રીડમ જેવી લાગશે તને. અને હા જો તારે લાંબી ટ્રીપ કરિ હોય. તો ક્યારે. ટુરિસ્ટ પ્લેસની બિલકુલ સામે આવેલી રેસ્ટોરન્ટમાં ખાવા નહી બેસવાનું. એ બધા ટુરિસ્ટ એપ હોય. ત્યાં ભાવ ડબલ જ હશે અને ટેસ્ટ છાવ ભંગાર હશે. એના પ્રવાસની મજા જ કંઈક અલગ હોય છે, પેલા તો. સ્કૂલમાં ભણતા હતા તો પ્રવાસ માટે. સ્કૂલ માંથી લઈ જતા હતા નવા નવા ધામ ફરતા હતા. નવી નવી લોકેશને જતા હતા. સવારે વહેલા બસ હોય એટલે, સ્કૂલમાં બોલાવી લેતા હતા તો ખુબ જ આમ આનંદ થતો હતો નવી નવી. જગ્યાઓ ફરવા મળે ત્યાંનું કલ્ચર કેવું હોય? વાતાવરણ કેવું હોય? એ પણ શીખવા મળતું હતું એટલે પ્રવાસ ખૂબ જ જરૂરી છે. પ્રવાસ માં આપણેે જઈએ ત્યારે ત્યાંના લોકો કેવા છે. તેમના લક્ષણો કેવા છે અથવા તો તેમની સંસ્કૃતિ કેવી છે. તે બધું જોવા મળે છે. પછી આપણને આપણા દેશમાં શું શું છે? અથવા તો અ નવું નવું બધું ઘણું બધું જાણવા મળે છે. તેથી એક પ્રવાસ ખૂબ જ ઉપયોગી છે. આપણે જઈએ છીએ નવું નવું ફરવા મળે છે. પછી ત્યાંના લોકો સાથે આપણે મુલાકાત. થાય છે તો ફ્રેન્ડશીપ પણ વધે છે અને, ત્યાં આપણે જઈએ બધું. જોઈએ ફરવા પણ ખૂબ જ મળે છે. પ્રવાસ મુસાફરી કરવું એ જીવનમાં ખુબ જ આરામદા આનંદમય હોય છે પ્રવાસ. દરેક વ્યક્તિ એ એક વર્ષમાં પ્રવાસ તો જવું જ જોઈએ. એક વર્ષમાં બે થી ત્રણ વાર તો જવું જ જોઈએ કેમકે જો. પ્રવાસની જે મજા છે એ ક્યાંય મજા નથી આવતી. એક જગ્યાએ બીજી જગ્યા એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જઈએ અને ફોટા પાડીએ એ પ્રવાસ નથી. આપણે. અ આપણા રૂટીનમાંથી બહાર નીકળીએ અથવા કંઈક નવી જગ્યાએ જઈએ. મગજને નવા રસ્તા પર લઈ જઈએ, નવી ભાષા હોય. પછી વાતાવરણ આ બધુંય. નવી નવું નવું ઓળખે તો એ એક પ્રવાસ છે. આજ કાલ તો અ લોકો ખુબ જ જગ્યાએ ફરતા હોય છે પરંતુ એક જ, ફરી નાખી છે સાત આઠ શહેરો. ખરીદે છે, આ એ પ્રવાસ ના કહેવાય પ્રવાસ નો મજા તો. સ્લો ટ્રાવેલમાં હોય છે, શાંતિથી આરામજનક સોંગ વાગતા હોય, બસ માં આપણે જતા હોય. મિત્રો સાથે હોય, આ પ્રવાસ ની એક મજા જ અલગ છે. હા તો મિત્ર, શું તમે કઈ કહેવા માંગશો?
હા, મિત્ર. એમ તો મને પણ ખરું એવું સારું ગમે છે પ્રવાસ કરવાની ખુબજ મજા આવે છે. તો હું પણ કઈક એના વિશે કવ તો કોઈ કે બઉ સારસ કહ્યું છે કે હમ્મ, દુનિયા એક પુસ્તક છે અને જેઓ પ્રવાસ નથી કરતા તેવો માત્ર તેનું એક જ પાનું વાંચી રહ્યાં છે. જરા વિચાર કરો આપણે આખો દિવસ આપણી જિંદગી જિંદગીમાં કેટલા વ્યસ્ત રહીએ છીએ, સવારે ઉઠવું કામ પર જવું, કાતો કોલેજે જવું, ફોન સ્ક્રોલ કરવો. અને સુઈ જવું. આ રૂટીન લાઈફમાં ક્યારેક આપણું મન કંટાળી જાય છે. આવા સમયે જયારે આપણે થોડા દિવસો માટે, બધું સાઈડમાં મૂકીને પ્રવાસે નીકળી પડીએ ત્યારે જીવન જીવવાનો એક નવો ઉત્સાહ મળે છે. પ્રવાસે એ માત્ર ફરવા માટે કે ફોટા પાડવા માટે નથી. પણ એ આપણા- આત્મા ને રિચાર્જ કરવાનું એક ઉત્તમ સાધન છે. પ્રવાસ આપણને જે શીખવે છે ને- તે દુનિયાની કોઈ સ્કૂલ, કોઈ કોલેજ કે કોઈ એવી સંસ્થા કે ચોપડી નથી શીખવ- પ્રવાસ એ જીવનની અસલી પાઠશાળા છે. જયારે આપણે આપણા ઘર અને ગામની સરહદો છોડીને બહાર નીકળીએ છીએ. ત્યાંરે આપણને ખબર છે, કે દુનિયા કેટલી વિશાળ અને સુંદર છે. પ્રવાસ આપણને નવી સંસ્કૃતિ, નવો પહેરવેશ- અને જુદી જુદી ભાષાઓ જાણવાની તક આપે છે. સૌથી મહત્વની વાત એ છે, કે આપણને જુદા જુદા માણસને સમજવાની દૃષ્ટિ પણ આપે છે, પ્રવાસ.
હ!
તમે કોઈ અજાણ્યા પ્રદેશમાં જાઓ, ત્યાં સ્થાનિક લોકો સાથે વાત કરો, તેનો પરંપરાગત ભોજન ચાખ ખો અને બધી વસ્તુ આપણા મનમાં વિચારીને બહું બોર બનાવે છે.
હ!
આપણી અંદર રહેલા પૂર્વગ્રહો ઓળખી જાય છે અને આપણે માણસ તરીકે વધુ નમ્ર અને સમજદાર બનીએ છે. આજના ડિજિટલ યુગમાં પ્રવાસનું મહત્ત્વ દસ ગણું વધી ગયું છે. આજે આપણે બધા ટેકનોલોજી ગેજેટસ અને સોશિયલ મીડિયાની માયાજળમાં, એવા ફસાયા છે, કે કુદરતની સુંદરતા જોવાનું જ ભૂલી ગયા છે. ફોનની સ્ક્રીન પર પહાડો અને નદીઓના વિડીયો જોવા. અને નરી આંખી હિમાલયની બરમ બરફ આચ્છાદિત, ચોટીઓ કે દરિયાઓ, ના મુજા ના અનુભવ કરવા! એ બંનેમાં આગ જમીન નો ફરક છે. એટલા માટે, હું હંમેશા કહું છું, કે વર્ષમાં એક બે વાર ડિજિટલ ડિટોક્સ કરીને પ્રવાસ નીકળી જ જવો જોઈએ. જયારે તમે કોઈ પહાડની ટોચ પર ઉભા હોવ ઠંડો પવન! ચહેરા પર આવતો હોય અથવા કોઈ શાંત જંગલમાંથી પસાર થતા હોય ત્યારે, મગજમાં ચાલતો બધો જ સ્ટ્રેસ બધી જ ચિંતાઓ ગાયબ થઈ જતી હોય છે. કુદરત સાથે નો આ જોડાણ આપણને માનસિક શાંતિ આપે છે. અને આપણી વિચાર શક્તિને નવી જ તાજગી આપે છે. આ ઉપરાંત પ્રવેસ આપણને લાઈફ મેનેજમેન્ટ અને પ્રોબ્લેમ સોલ્વિગ પણ શીખવે છે. જયારે આપણે મુસાફરી કરીએ છીએ, ત્યારે બધું આપણા પ્લાનિંગ મુજબ જ થાય એવું જરૂરી નથી હોતુ. ક્યારેક ટ્રેન લેટ થાય, ક્યારેક રસ્તો ભૂલી જવાય, તો ક્યારેક હવામાન બગડી જાય છે. પરિસ્થિતિ માં પણ શાંત રહીને નવો રસ્તો કેવી રીતે કાઢવો એ આપણે પ્રવાસ જ શીખ વે છે તે આપણને સ્વનિર્ભર એટલે કે સેલ્ફ ડિપેન્ડેન્ટ અને આત્મવિશ્વાસો બનાવે છે અને હા પ્રવાસ માત્ર મોઘી હોટલોમાં જ કે વિદેશમાં જઈ, એવું બિલકુલ નથી. આપણી આસપાસ આપણા પોતાના રાજ્યમાં કે દેશમાં જ એટલા સુંદર ઐતિહાસિક સ્થળો, ધાર્મિક સ્થળો અને કુદરતી નજારો છે, તે કે જે આપણને હજી જોયા નથી એ જગ્યાએ પણ આપણે ફરવું જોઈએ. એ પ્રવાસ કરવા માટે પૈસા કરતા પણ વધુ એક જિજ્ઞાસુ મનની અને બહાર નીકળવાની સાહસ ની જરૂર હોય છે. તો મિત્રો છેલ્લે હું એટલું જ કહીશ કે જિંદગી માત્ર દિવસો પસાર કરવા માટે નથી પણ યાદો સમેટવા માટે છે. જયારે આપણે વૃદ્ધ થઈશું ને, ત્યારે આપણને એ યાદ નહી રહે કે આપણે બેંકમાં કેટલા પૈસા બચાવ્યા હતા? કે ફોન પર કેટલા કલાક રીલ્સ જોઈ પણ આપણને એ જરૂર યાદ રહેશે કે આપને કઈ જગ્યાએ સૂર્યાસ્ત જોયા હતા, ક્યાં મિત્રો સાથે આપણે પહાડોમાં ગુમિયા હતા નહી કઈ અજાણી જગ્યાએ દિલ ખોલીને હસ્યા પૈસા તો ફરી કમાઈ શકશે પણ ગયેલો સમય પાછો નહી આવે એટલે બે પેક કરો નવી જગ્યા શોધો અને મુસાફરી કરવા નીકળી જાવ તો હું મિત્ર એટલું જ કહેવા માંગે છું એ વિ
તે પણ મિત્રો ખુબ જ સરસ વાત કરી આપણી લાઈફ જ જેલ જેવી છીએ. કારણ કે આપડે રોજ સવારે ઉઠીએ છીએ, કામ કરવું પછી ઘરે આવવું આ આ ચક્કર માં આપણું મગજ એક જગ્યાએ જામ થઇ જાય છે. અને જો પ્રવાસ આપણને આ બધું કંટાળા જેલમાંથી બહાર આવે છે. અને જેમ મોબાઈલ આપણે હેંગ થઈ જાય એને આપણે રિસ્ટાર્ટ કરીએ તેવી જ રીતે પ્રવાસ આપણના મગજને રિસ્ટાર્ટ કરી નાખે છે. અને તમે કહ્યું એમ પ્રવાસ જઈએ ત્યારે મિત્રો સાથે ખુબ જ આ બધું યાદગીરી રહી જાય છે. માટે મિત્ર તમે પણ ખુબ જ સારું એવું સમજાયું અને વાત કરી એ મને ખુબ જ આનંદ થયો તો હું અહિયા મારી સ્પીચ પૂરી કરું છું તો આપડે વિરામ લઈએ
હા મિત્ર ચોક્કસ